હલો
અવાજ આવે છે ભાઈ
હા ભાઈ આવે છે બસ બોલો હા મજામાં મજામાં બ ટાઈમ જો તૈયારીને એવું ચાલતું હતું થોડું મગજ ખરાબ હતું થોડીક વાર એમ થયું કે નવરા પડીએ ફોન જોઈએ ત્યા કોણ આવ્યો બોલો બોલો
બરાબર હમ નરો બડતા ફ્રી ફાયર અ રમ
બરોબર એતો હુંય એ તો હુંય રમું છું માઈન્ડ ફેશ માટે
બરાબર તમે કેટલા વર્ષથી રમો છો
એ તો હવે ઘણો ટાઈમ થઇ ગયો બ સાત વરષ પણ કન્ટિન્યુ નહી બ્રેકો બઉ લીધી છે એટલે શું કે કામ બાબતે થોડુંક હોય કે પછી એમ થાય કે સ્ટડી બાબતે ધ્યાન દેવાનું છે તો પછી બ્રેસ લઈ લઈએ
બરાબર હું પણ એવું થોડો ટ કે માડ કરવા માટે રમ છું કિન્યુસલી નથી રમતો કે તલું શું કે સ્ટડી કરી કરીને માથું દુખી જાય કઈ તો કંટારો આવે ને તો ફ્રી પરામીન માઇન્ટ નમસ્કાર લવું
માછ રગલેશન બાપતને
હમ એવું શું થયું રિલેશનમાં હલો હા
હા તો લાસ્ટ ટાઈમ જયારે ગેમ રમતા હતા હ તો
હા બોલો
હા તો ગેમ રમ્યા પછી વાત થઈ હતી એક વાર તો પાછું કન્ટિન્યુ તો છે પણ પેલું ઈમોશનલ નહી એમ મન મરજી વગર ન અ કોઈ પ નહી કે આગળ ફચર શું છે શું નહીિ એમ ખાલી જસ્ટ અત્યારે પ્રેઝન્ટ સાચવી લેશે આમ
અ જ ના રિલેશન આવુંજ થઈ ગય કેું ભાઈ
હા એટલે અ પ્રેઝન્ટશે કો પ્રોબલેમ નહી આ ર
બરાબર એટલે રિલેશનમાં કઈ ટેન્શન હોય તો ફ્રી ફાયર રમવાની એવુંને
હમ એ તો છે અત્યારે કેવું છે વિલેક્ષણ રીતે નહી એમ
પણ તો એ ફ્રી ફાયરમાં પેલા જેવી મજા નથી આવતી પેલા કેવું અંદર આ બધું ના હોય ન અપડેટ મારી મારી
અરે જે રીતે યાર ફૂટબોલ તેને ખોળાને હાથવીને બળદ ને ખબર નહી અંદર તો
ને બધું ના હોયનું લાવે
હા અરે જે તે ઇવેન્ટ આવે ને ઇવેન્ટ જોડે કંઈક અલગ જ ઇવેન્ટ તવે તો એ ઇવેન્ટ સમય ત આપડે તાર ત્યાં સુધીમાં ઇ પૂરો થઈ જાય તો એ ઇવેન્ટ પૂરો થાય તો નવું કઈક આ જાય તો નવું સમજવામાં પાછો ટાઈમ જાય
પેલા તો કસ્ટમ રમવા માટે પેલા કાર્ડ મળે ને કસ્ટમ કાર્ડ રૂમ કાર્ડ એના માટે દર શુક્રવારે પેલી ગ્લોરી ભરવી પડે ને એવું બધું આવ
રી કરરવી પડે ને એ એક દિવસ પાછો વેટઈ કરવાનો શનિવારે રાતે શુક્રવારે રાતે પછી મળે
હા એયારું બઉ એવું હતું ને અત્યારે તો હા બકવાસ ગેમ પ્લે કરી દીધ ગેમ પ્લે પણ અંદર ના હોયને અપડેટ મારી મારીને બગાડ નાખી ગેમ જ ઓલ્ડ પ્લેયર ના નામ જ આવે
હા અત્યારે પછી પેલું નોક થાય ત્યારે પેલું પુ વાર આદમી જેમ બેઈ જાય
એ તો યાર બહુ ખતરનાક લાગે છે
ખરાબ લાગ
હા એના કરતા તો પેલા હતું એ સારું હતું કદાચ નોકઈ ના થવા દીધોને ડાયરેક્ટ મનને ું તો સારું હતું
એ તેને પેલું ફ્રી ફાયર ઇન્ડિયા વચ્ચે આવવાની હતી એ પણ ના આવી એ જ્યુ સુધી નથી આવી બોલો હ
હા બં નઈ કેટલા ટાઈમ પેલાનું બે હજાર ને બાવીસ ત્રેવીસ ખબર ને કોવિડ ટાઈમ ન છે કજ કોવિડ પ કો કોવિડ પતું અને ખબર બધી ચાાઈના એપો બેન
હો
તે એ ટાઈમને આને પણ બંધ કરી હતીી થોડો ટાઈમ પછી પણ પછી ખબર નહ શું રીઝન છે કે હજુ આવ્યું જ નથી કેટલો ટાઈમ થઈ ગયો ત્રણ એક વરષ થયા ખાલી બેનર જ મેન્ટેન શું અંદર તોછી આવવાનું છે કે નહી
હમ
હા લોકો નું કેવું અલગ જ કઈક ચાલે હે
સેમ વસ્તુ સ્ટડી બાબત બનવામાં પણ એવું કઈ એવું કઈ ભણ ર હે નહી કે જેનાથી તમને સ્કીલ મળે પહેલાના જમાનામાં કો સાત સાત ચોપડી બન્યા હોય ને તો એ અમને સ્કીલો હતી કે એ બેઝ ઉપર હે ને કે પોતાનો બિઝનેસ કરે ફેમલી ચલાવે પ્લસ કે ઘરમાં એવા સંસ્કાર પણ હોય કે સ્કૂલ તરફથી મળ્યા હોય અત્યાર તો ના તો સ્કૂલ તરફથી કઈ એવા સંસ્કાર મળ હ કે ના તમને એવી શલ માલા હૈ ખાલી ભણાવવાના નામ ઉપર પેલા મળ ીડિયા લાલ દશે કે આ લઈને વાંચી કાઢજો નાના પ્રમાણે એક્ઝામ એટલે પાસ અને ડિગરી કાગર હાલ દેશે ડિગ્રીનું
એમની કોઈ જિમ્મેદારી ના હોય એમ કે પણ પેલા કેવું શિક્ષક ગમે તેટલું મારે ને તું માર સહન કરી લે ત છોકરાને એટલા કેપેબલ પણ હતા અને કુપોષિત નતા અત્યારના છોકરાઓને કોઈને મરાયા જ નહી એમ
હાાત્યાાર
મે જયારે અભ્યાસ કરતા હતા નાના હતા ત્યારે તો અમને શું ઢોર માર મારે પણ તોય અમે કઈક ઘરે કેવા નતા જતા કે સર માર્યું આમ તે આમ પણ અત્યારના છોકરાઓને જો મારે ને તો પછી કમપ્લે કરે
એમય ના કેવાય ઘરે કે આમમાં તું જો ઘરે એમ કોહ તો ઉત્સાહ વધારે ઘરે થી મારે એ કયા કારણે માર્
હા અને અત્યારના છોકરા તો કેતા કમ્પ્લેન કરવા ના જાય એમના વાલીઓ
હમ પેલું એ પણ અને બીજું કે શિક્ષણ એ અત્યારે એટલું વ્યવસ્થિત રહ્યું નથી શિક્ષણ ખાલી એક નોકરીિયાત નોકરી પૂરતું શષણ છે એમ કે તમે ભણો ભણી નાખે નોકરી લો બસ પણ નોકરી એટલું જ શિક્ષણ ન બેસ છે એમ શિક્ષણ માટે ઘણું બધું છે
ક્લાસ માં ગયા હોય તો થી પેલા રેસ ના ઘોળ જેમ દોડાડવાનું ચાલુ કરી દેશે એ પેલા ધોરણ માં જઈ ને ત્યારથી કે ભનો બનો ભણ નહી બનો તો આમ થશે તેમ થશે એવું થઇ ગયું છે આજનું શિક્ષણ પણ અત્યારે ટેકનોલોજી પણ એટલી વધી ગઈ છે છે અને એટલે શિક્ષણ પણ જરૂરી જ છે
હમ અત્યારે તો જોકે સ્કીલ જરૂરી છે શિક્ષણ સાથે શિક્ષણ નથી જરૂરી એમ નથી પણ શિક્ષણની જોડે વધારે સ્કીિલની જરૂર છે અને એમાં પણ અત્યારે અમે વિચાર્યું છે કે આઈટીઆઈ આવે છે આઈટીઆઈમાં કોોપા ઓ પાા કરીન કોમ્પ્યુટર કોર્સ આવે છે એ આખો કોર્સ પ્લસ વેલીડ સર્ટફિકેટ આપે એનું કમ્પ્લીટ થાય એટલે પણ જો મારી ગણતરી અત્યારે એવી હતી કે આઈટીઆઈ કરવું એના કરતા અત્યારે ડિપ્લોમા નો એક કોર્સ આવે છે પીજીડી કરીને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એવું કઈક આવે છે તો એમાં કો કોમ્પ્યુટરના જે પણ વર્ઝન હોય એ આઈ હોય પછી સેલી છે પછી કોમ્પ્યુટર ન બેઝિક છે પછી જાવા છે હાર્ડ હાર્ડ લેવલ થી લઈને સોફ્ટ લેવલ બું બધું જ શીખાડે એમ એક એક વર્ષનો કોર્સ હોય છે એમાં ત ગ્રેજ્યુએશનની ડિગ્રી પણે છે અને એ પણ માસ્ટર ડિગ્રી મળે છે એમાં તો મારી ઈચ્છા એમ હતી કે એ એમ પત્યા પછી પછી કરવાની છે જી
એવા કોર્સ જ કરવા જોઈએ અત્યારે કેવું ટેકનિકલ ના કોમ્પ્યુટર ને લગતા કોર્સની બહુ જરૂરત છે છે કેમ કે અત્યારે કોમ બધું મશીનરી ને ટેકનોલોજી પર થઈ ગયું એટલે
હ હા એમાંજ પેલી વસ્તુ તો કે સ્કીલ બેઝ આખો કોર્સ ર છે એ અને કોમ કોમ્પ્યુટરની નોલેજ તો તમને પણ ખબર હોય કે અત્યારે એ આઈ ના જમાનામાં કોમ્પ્યુટરની નોલેજ વધારે જરૂરી છે.
તોસ સ્કીલ બેઝ છે એ કોર્સ, અને બીજું કે વેલિડ ડિગ્રી છે માન્ય યુનિવર્સિટીની. હા અને એ ડિગ્રી ના બેઝ ઉપર તમને આઈ ટી સેક્ટરમાં જોબ મળે. આઈ ટી સેક્ટર એટલે આખું કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન નું થયું બધું. તો હહ તો આખું આઈ ટી સેક્ટર તમાર માટે ખુલી જાય. એક વર્ષની મહેનત છે આમાં, એક વર્ષ અને કદાચ છ મહિના કંઈક એક્સપિરિયન્સ હોય નાનો મોટો કરી લઈએ તો તો કદાચ દોઢેક વર્ષમાં પછી તમે હે ને અહ મિનિમમ-મિનિમમ પંદર થી અઢાર હજારથી પ્લસ ની જોબ પાળતા થઈ જાવ છો એમ. અહ એ પણ પ્રાઈવેટ, અને કોમ્પ્યુટર ના બેઝ ઉપ ગવર્મેન્ટ
બરાબર.
આ
હમ્મ.
હા બોલો.
સારું ભાઈ ચાલ તો હું વાત કરું હમણાં થોડી વારે બરાબર.
ઓકે-ઓકે.